હલો
હા અવાજ આવે છે કે કઈ વકરણ નો અવાજ આવતો
હા હા અવાજ તમારો આવે છે કમ્પ્લીટ શું કરતા હતા હા શું કરતા હતા હણા
બસ કઈ નહી હાલ તો થોડોક આરામ કરી રહ્યા છીએ કારણ કે એવી ગરમી પડી રહી છે હા અને શહેરમાં તો તમને ખબર છે કેટલી બધી ગરમી પડે તેના કારણે મસ્ત ઠંડુ પાણી પીતું અને ગર કરી રહ્યા જ તેડાકાના વાયરમા
ગરમી ની તો શું વાત કરિયે આ ગરમી પણ પર્યાવરણ ના કારણે જ ફેલાય છે આપડે પર્યાવરણ નું સારું જતન ના કર્યું સારું જતન ના કરીએ તેના કારણે ગ્રલોબ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય પછી ગરમી જેવી સમસ્યા ગરમી તો ખુબ જ ખતરનાક સમસ્યા છે હાલ દેશની ભારતમાં તો તમે જોતા હશો કે જે દિલ્હીમાં કેટલી ગર મી પડી રહીજે હમણાં જ હાલના સમયમાં હું જયારે બપોરે આવ તો તો ત્યારે જયારે હું જયારે પાટણ થી આવતો હતો ને ત્યારે પિતા ડિગ્રી પ્લસ તાપમાન હતું ત્યાંથી ખાલી કોલેજ થી બસ સ્ટેન્ડ જવામાં જ મને ખુબ તપલીપ પડી, એટલી ત ગરમી એવી લાગતી કે જાણે ના ઉપરથી કોઈ કોયલા વરસાવી રહ્યું હોય, એવી ગરમી લાગતી તી મને તો. અને જે, હમ્મ. જ્યા ગરમીનું કારણ તો જે મેન છે ને એ ગ્લોબલ વોર્મિંગ છે. હાલના સમયમાં તમે જોયું હશે કે જે હા આ જે પર્યાવરણ ને નુકસાન આપણે પોહચાડી રહ્યા છે ધીરે ધીરે, ધીરે ધીરે ના કહી શકાય, બહુ જ ઝડપી ન નુકસાન પોહચાડી રહ્યા છે પર્યાવરણ ને આપડે. જેમ કે દસ જાડ વાવીએે ને સો જાડ કાપીયી છી, એવું જ છે ને હાલના સમયમાં તો. ઝાડ તો એવી રીતે કાપી છે, જેને ખુ એની કિંમત જ ના હોય. પબ્લિક નથી કેવતી કે સૌથી જે પૃથ્વી પર સૌથી કિમતી ખજાનો હોય, સૌથી મૂલ્યવાન ધા તુ ગમે તે માતે તે તો હીરો છે. સૌથી મૂલ્યવાન પણ એ જે યુનિવર્સમાં જે બ્રહ્માંડમાં સૌથી વધુ જો કિંમતી હોય ને, તો તે લાકડું છે, ચ કારણ કે યુંની બ્રહ્માંડમાં ઘણા એવી જગ્યાઓ છે, ઘણા એવા ગ્રહો છે, ઘણા એવા ઉલ્કાઓ છે તેમાં જે હીરાની ખા હીરાઓ છે તા તે સાયન્ટિસ્ટોનું એવું કેવું છે, પણ એ જે લાકડું છે ને, તે ખાલી એવા એક ચોક્કસ પ્રકારના વાતાવરણમાં, આબોહવામાં જ ઉછરી શકે. કે તેને ચોક્કસ માટી, ભેજ વાળું વાતાવરણ હોવું જોઈએ, પછી જે તડકા, છાયો, વરસાદી વાતાવરણ. એને ઓ ટુ, સી ઓ ટુ વગેરેની જે પ્ર ક પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવી જોઈયે, એ જે લાકડું એટલું જી બ્રહ્માંડમાં કિંમતી છે ને, તેની તેના કરતા તો ઓછું તો શું કેવાય આપણે કહીયે ને છીએ તે તે પણ નહી હોય જે સોનું છે, ડાયમંડ, હીરા કહીયે છે તે પણ. પ્રમાણમાં સૌથી વધુ કિંમતી જે લાકડું છે એને આપણે એને તો એવી રીતે નષ્ટ કરી યા છે કે પૃથ્વી પર તો તેની કસુ વેલ્યુ જ નથી હાલના લાકડા ની તમે વેચવા જશો તો કો ઈ એક રૂપિયો પણ નહી આપે, શું કેવું તમારું?
હા હા બરાબર, અત્યારે મુખ્ય કારણ તો હા તમે હમ્મ બોલો ચૂપ થાવ ત્યારે હું ચાલુ કરું, પણ તમે ચૂપ જ નતા થા તા, હા હા, કેમ કવ છું હા એમ કઉ છું કે અત્યારે જો ગરમી પડવાનું મુખ્ય કારણ તો સૂર્ય જ છે. તે પોતે ગરમી ઉત્પન્ન કરતી નથી, અને આપણને જે પણ પ્રકારની ગ ગરમી વગેરે મળે છે. તે સૂર્યમાંથી પણ આવે, પરંતુ અત્યારે જે વાહનો અને પ્રદુષણ છે અને ફેક્ટરીઓ અને કોઈ અન્ય થી હવામાં જે પ્રદૂષણ થાય છે, એ પણ ગરમીમા ફાડ વધારે ફાળો આલે છે કહી શકો તમે, હા ફાળો ફાળો આપે છે અને પૃથ્વી નુ ધૂકાવ સૌથી મોટું કારણ શું છે, કે પૃ થ્વી પોતાની ધરી ઉપર ત્રેવીસ ટકા જુકેલી છે, ત્રેવીસ સેલ્સિયસ કેહવાય તેને. હા એટલી જુકી રહી છે, એટલે અમુક ટાઈમ કેવું થાય કે જે આપણે જે એરિયામાં રહીયે છે, તે એરિયા ઉપર હોય અને સૂર્યની વધારે નજીક હોય, તેના ના કારણે સૂર્યના જે કિરણો છે, એ સીધા આપણા ઉપર પડે છે અને તે દિવસો પણ લાંબા હોય છે જેના કારણે વધારેને ગરમી પડે છે. આપણાં ઉપર ગરમી પડે અને એના કારણે આપણને એવું લાગે, કે ગરમી વધારે પડે છે. એ ઉનાળામાં તો, હા ઉનાળા તેથી ઉનાળો વિસ્તારમાં ઉનાળો ગરમી તો પડે છે. એના કિરણોથી ત્રાસા પડે છે અને દિવસો ટૂંકા હોય ગરમી ઓછી હોય તે શિયાઓ આવે સમજી શકો તમે આપણે પૃથ્વી છે થોડીક હા
ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જે બે હજાર ચોવીસ માં ગરમી જે માત્ર ખાલી ચાલીસ ડિગ્રી ઉપર જતી હતી તે હાલના સમયમાં પિસ્તાળ ડિગ્રી તો ખાલી નોર્મલ તાપમાન થઈ ગયું છે. તમે કદાચ જોયું હશે તો બે હજાર ચોવીસ માં ઇન્સ્ટાગ્રામ એક પેજ બનાવવામાં આવ્યું હતું તો ને ટચ અર્થ કરીને. તે વ્યક્તિએ તે દિવસે સં સંકલ્પ કર્યો હતો કે હું આ દેશમાં એક લાખ કરતા વધુ જાડ વાવીશ અને તે આજ સુધી તે સં સંકલ્પ સાકાર કરી સુધીથી દસ લાખ પ્લસ ઝાડ વાવી વાવી ચુક્યો છે. તેની ઘણા એવા વિસ્તારો પસંદ કર્યા જ્યાં ઝાડની કમી હોય વૃક્ષોની જ્યાં વધુ ઝાડ કપાતા ત્યાં ગુજ વધુ પ્રમાણમાં ઝાડ વાવે છે આપણા ભારત ને તે ઘણા એવા લોકો છે જે સ્વચ્છતા અને પછી ઝાડ પછી જે આપણે ગાયો છે તેમને સરક શિક્ષણ માટે ઘણા પેજો છે જેમ કે તમે જે રોનક ચૌધરી નામનો વ્યક્તિ છે તેને જે ગાયો ન સંરક્ષણ કરવા માટે ઘણા એવા સુવિધાઓ બનાવવામાં આવે છે. છે ગાયોનું જે રક્ષણ કરતા રક્ષણ ઘણું કરે છે ગાયો પર થતા અત્યાચારને રોકે છે પછી બીજા પણ એવા સ્વચ્છતા ઉપર અ અકાઉન્ટ બનાવવામાં આવે છે લોકો એવું કરે છે કે તમે અમને ફો જેટલા ફોલો કરશો એ તે અમે તો એવું લોકો કરે કે અમુક તો એવા ટાસ્ક આપે કે તમે અમને જેટલા ફોલો કરશો જેટલા ફોલોવર છે અમે એટલો કચરો સાફ કરીશું ઘણા એવા લોકો આ ત્યાં ના કારણે ઘણા બધા ફાયદા થાય છે ભલે તેમને ફોલવર વધતા ભલે તે તે યુ માટે કરતા પણ તે કામ તો કરે છે ને પોત પોતાનું જે ભલે કમાતા પણે જે દેશ માટે થોડી ઘણી જે પ્રગતિ કરવા માટે જે કચરો સાફ સફાઈ સ્વચ્છતા અને જે વૃક્ષારોપણ નું કાર્ય કરી રહ્યા છે તે ખુબ સારું કેવાય શું કેવું તમારું.
હા બરાબર. સારી કે અત્યારે જે ગરમી ગરમ થાય છે તેનાથી હવા પણ ગરમ થાય છે અને આપણે કોઈ પણ વગેરે સાધન વગેરેમાં જતા હોઈએ ત્યારે આપ આપને એવું પણ ફીલ થાય છે કે મારા ચામડી ઉપર ગરમ ગરમ હવા હીટ કરે છે તેના કારણે હીટ આપણે કહી શકીએ એવું થાય છે અત્યારે તે મો મોટું કારણ એ છે. એ વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ ગયો છે વાહનોના ધુમાડા કોલસો અને પેટ્રોલિયમ બાળવું
હ
સા નથી શારુ નથી એમ. અને જંગલોનો જે પ્રમાણે નિકાશ થઈ રહ્યો છે તેનાથી કાર્બન ડાયોક્સાઇડ એટલે જેવી ગ્રીનહાઉસ ગેસ વધે છે અને આના કારણે જે પૃથ્વી બહાર કોઈ પણ ઘરની બહાર જવા જ નથી દેતા. જે આવા પ્રકારના જે ગેસ છે જે કારણે પૃથ્વીનું શરીર પ્રમાણ વધી જ જાય છે અને આપણે શહેરોમાં તો ગરમી સા ના કારણે લાગે કારણ કે જો કોકટેલ ના રસ્તા ઊંચી ઈમારતો વાહનો અને શહેરોમાં તો તમને ખબર જ હશે આ ગામડાઓ કરતાં ઉત્સાહ ચાલુ હતો જેના કારણે વધારે ગરમી શહેરમાં જ રહેશે. અને આ બધું પણ સૂચી લે છે અને પછી ધીમે ધીમે છોડે છે જેથી શહેરોમાં ગામડા કરતા તો આપને
હા જે તમે જે લૂ ની વાત કરી ગરમી ના કારણે જો લુ લાગે તેની કારણે ઘણા વ્યક્તિઓનું મૃત્યુ પણ થઈ જાય છે તમે જે જારે બપોરે તમારે ટ્રાય કરવાનું એક્ટીવા કે બાઈક લઈને તમારે શેર માં ગમે તે રોડે નીકળો તો તમને એવી લુ રાખશે કે જાણે ગરમી ઓલુ આપણે નથી કેમ ઠંડી એસી ની હવા આવે ને તેના કરતાં પણ વધુ ગરમી જેમ આપણે બેઠા હોય એના કરતાં તો વધુ આપણે ગરમી લાગે હવા આવતી હોય છતાં પણ આપણે ગરમી લાગે છે આ લુ એ ખુબ ખતરનાક વસ્તુ છે અમારે બે હજાર પચીસ માં છે ને અરા અમારા એક કઈક વ્યક્તિ છે તેમને એક છોકરો કઈક લૂ લાગી લાગી હતી નાનો છોકરો હતો ગરમી ના કારણે એને બે દિવસ બીમાર રહ્યો ગરમીના કારણે પછી તે મૃત્યુ પામ્યો હતો અમારે જે મારા પપ્પા છે ને તેમના કઈક જે કામ કરતા ને ત્યાં કઈક વાસણા ગામ છે ત્યાંનો એક ભાઈ છે તેમના સુથાર સુથારનો છોકરોયને મૃત્યુ પામતો ખાલી ગરમી ના કારણે હાલમાં પણ ગરમીના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે જે ગરમી વધ વધતું જતું જે પ્રમાણ છે જો આવી જ રીતે વધતુ જ હશે તો ટૂક સમયમાં પૃથ્વીનો વિનાશ થઈ જશે કારણ કે પેલા જારે શરઆતમાં જે પૃથ્વી ખૂબ જ ઠંડી હતી એટલે જે આપણે જે અનુકૂળ વાતાવરણ આપને મળી રહે પણ હાલના સમયમાં ગરમી એટલા પ્રમાણમાં વધી રહી છે કે જે પેલા જે ચોવીસ માં ચાલીસ ડિગ્રી થી પિસ્તાળસ ડિગ્રી જતું રહે છે અત્યાર તો પચાસ ડિગ્રીથી નોર્મલ થઈ ગયું છે અને દિલ્હીમાં તો તાપમાન અને પ્રદુષણ બંને વધી રહ્યું છે જે એક્ય એકુ લેવલ જે એરલશન લેવલ પણ ખુબ જ વધી રહ્યું છે અને દેશને જે મિનિસ્ટરો એવું કહે છે કે આપણે જે એકયુ એટલે કઈક સારું તેમની વાત કરી હતી તેમને હજીવ કે તમને કઈ ખબર હો તો કોને કહ હતું ને એકય વિશે
જે છે તેમનું નામ છે રેખાબેન કુપ્તા એ જે કઈક આવેને જે એકય છે જે હવાનું જે પ્રદુષણ કે તેને તેમને આઈ ક્યુ સાથે આઈ ક્યુ શબ્દનો યુઝ કર્યો હતો જેના કારણે સમાજમાં જે જે બહારની પબ્લિક હતી તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો કારણ કે જે પણ તે સીટમાં બેઠેલા છે તેઓ અને તે આ કઈ રીતે કહી શકે કારણ કે શું કે તેમને કદાચ કઈ જાણકારી જેવી હોય કેને એ કવાયને આઈ ટઓમાં શું ફરક છે એમ અને આપણે જે ગરમીની જે વાતો કરતા હતા તો એના ઘણા બધા કારણો પણ છે એકંગ કે પૃથ્વી ચોવીસ કલાક પોતાની જે ધરી પર ચક્કર લગાવે છે કારણે દિવસ અને રાત થાય છે એ આપણને તમને મને બધાને ખબર જ છે દિવસ દરમિયાન શ તે સૂર્યપ્રકાશ મળે અને તે તેના કારણે ગરમી પણ વધતી હતી અને રાત્રે સૂર્યપ્રકાશને મળવાથી તાપમાન ઘટી જાય અને અત્યારે તમે એવો પણ અનુભવ કર્યો છે કે જ્યાં પણ વાગળ છે ત્યાં તમને થોડી ગરમી ઓછી ગરમી તમને ઓછી લાગશે. તેના કારણે કો હા, હા. તેના કારણે આપણને ગરમી પણ ઓછી લાગશે અને ગરમ પવનનો આપણે જે હમ વાત કરી કે કોઈ અએવામાં જઈએ, અને આપણેને જે ગરમ અને લું લાગે તો અમે જે કહેતા હતા તેને એ કહેવાય. કેટલાક દિવસો દરમિયાન એવું ખૂબ જેના કે પવન ફૂંકાય છે જે નેટવર્ક કહે તે સામાન્ય કરતાં પણ વધુ તાપમાન નોંધાય છે, કારણ કે તેઓ હા, જે પણ આપણે વાત કરી કે આગળથી ગ્રીન હાઉસ જેવા ગેસ કારણે તાપમાનમાં ઓછુ ઘટાડો થતો જ નથી, તે ગરમી ઘટવા જ નથી દેતા. અને અત્યારે એને જોવું કું કે તે હવામાં ભેજ હોય, એટલે પાણીની વધારે તેના કારણે પરસેવો પણ નથી અને શરીર ઠંગુ પણ થઈ શકતું નથી. તેથી, વાસ્તવિક તપણ કરતાં આપણને પણ વધુ ગરમી લાગે છે અને ઝાડ પણ ઓછું છછા થવાથી છાયો આપે છે એને કરો હા પાણી ન ભવ પણ કરીને આસપાસનું વાટ ુ રાખ
બે ઢોકળી ખાધી કે ભરી.
હા, વાત સાથે અમારી કે જે